હા કેમ છો રાધે રાધે.
તમારો હાથ તમારો અવાજ બહુ ઘીરો આવે છે.
અચ્છા અચ્છા હમણાં આઇવો?
હા આવે છે પણ ઓછું સંભળાય છે બોલો.
અચ્છા કેમ છો બસ મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છું.
શું કરો છો બાકી ઘરમાં બીજા બધા?
હા ઘરમાં બધા સારા છે. ત્યાં કેવું છે બધા સારા છે?
હા અમારે ત્યાં પણ બધા સારા છે. આ બેઠી હતી થોડુંક આામ હિસાબ કિતાબ લઈને.
અચછા!
હા.
બધું હિસાબ કિતાબ કરવા બે
અરે હા એજ એજ બસ બચત નું થોડું વિચાર કરું છું કે આપણે થોડી ઘણી બચત કરીએ તો આપણા માટે સારું.
એ તો સાચી વાત કીધી. તમે બચત તો આપણે કરવી જ પડે છે કેમકે એવું ગમે ત્યારે કોઈ અણંધારયો સમય આવી જાય. કોઈ જ જરૂરિયાત ઊભી થઈ જાય તો આપણે બચત હોય તો આપણને ઘણો લાભ થાય.
લાભ થાય એટલે તો થોડું ઘણું પ્રયત્ન કરી લેઉં છું કે બચાવું આમ કરીને. હમ્મ બજેટ બનાવી લેઉું છું કે મતલબ ખર્ચામાં બચત કરી લેવું આમ થોડું થોડું ટ્રાય કરું છું. પણ ક્યારે ક્યારે ખર્ચ ખર્ચો વધી પણ જાય જે મહિને વિચાર કરું કે નહી આ મહિને થોડોક બચાવ કરીએ પણ તે મહિને જ ખર્ચો વધી પણ જાય છે.
ના ના તમે બચત કરવાનું શરૂ કર્યું એ ખૂબ જ સારો વિચાર છે. તો હું તમને એક ઉપાય બ એનાથી શું તમને બચત કરવામાં ફાયદો થશે.
સુું.
હા જેમકે તમે મને એમ કીધું ને કે કોઈ કોઈ વાર ઘણા કોઈ મહિને મારો ઘણો વધારે ખર્ચો. થઈ જાય તો બચત નથી થતી, તો તમારે શું કરવાનું છે અ જેવી. તમારો સેલેરી આવે. કે તમારો હસબન્ડનો સેલેરી આવે. પગાર આવે તો તમે એમાંથી અમુક હિસ્સો અમુક ટકા જે તમને અનુકૂળ હોય તમારું જે પ્રમાણે સેલેરી હોય, એ પ્રમાણે અમુક ટકા તમારે સાઈડમાં કાઢી લેવાના.
ના એ તો હ હમ્મ હમ્મ હા નહી ન એ તો હું. કરું જ છું. હલો. હા હા એ તો હું કરું જ છું કેમાં. થી જે ત દસ સોમાંથી થોડા વીસ ત્રીસ ટકા હું સાઈડમાં કાઢી જ લઉં છું, કે એને હું ભૂલી જાઉં પછી પણ કોઈક વાર એવું થઈ જાય છે કે એક્સ્ટ્રો ખર્ચો વધી. જાય છે હું ટ્રાય કરું છું કે ન થાય આવું. એટલે અમુક અમુક વસ્તુ